હા.
હા બોલો ને.
શું કરો છો?
કાંઈ નહીં જો અત્યારે જમીને ફ્રી થઈ છો હજી.
હા સ્કૂલે થી બાળકો ને તેડી એવા.
આજે તો સ્કૂલે રવિવાર હતો એટલે સ્કૂલમાં રજા હતી.
ઓ એવું છે, તો તો બાળકો મોજ કરતા હશે ને.
હા બાળકો મોજ પણ કરે છે, અને મમ્મી ને હેરાન પણ કરે છે.
હ છોકરાઓ તો ભણવામાં ધ્યાન આપતા હશે ને.
ભણવામાં તો સારું ચાલે છે. એમ કોઈ વાંધો નથી, એમ તો ઘરે રીડિંગ પણ કરી રહ્યા છે.
તો તો બાળકો હોશિયાર હશે.
હા એ તો છે જ.
હમણાં ટેસ્ટ લેવામાં આવી હતી બાળકો ની.
હા ટેસ્ટ તો હતી ને દર શનિવારે હોય છે.
હે એવું છે.
હા સ્કૂલમાં જે સબ્જેક્ટનું ચેપ્ટર ચાલતું હોય તે ચેપ્ટરની દર શનિવારે ટેસ્ટ લેવામાં આવે છે.
તો તો સારું કેવાય દરેક સબ્જેક્ટ નો રિવિઝન પણ થઇ જાય.
હા એટલા માટે જ ટેસ્ટ હોય છે એટલે બાળકોને વધારે પડતું. ખેંચાવવું ના પડે અભ્યાસ માટે.
તો બાળકને સારા માર્ક્સ આવ્યા હશે ને.
હા એ તો માર્ક્સ તો ઓલ રેડી આવે જ છે. એને ત્રીસ માર્કનું હોય પેપર એમાં ત્રીસ માંથી ત્રીસ હોય છે, અને અમુક વિષયમાં ઓગણત્રીસ પણ હોય છે.
તો તો સારું કેવાય
હા એટલી તો તૈયારી થઈ જ જાય છે.
પછી વેકેશન ક્યારે પડવાનું છે બાળકનું
વેકેશન તો હવે દિવાળી નું પડશે અત્યારે તો હજી સ્કૂલ ચાલુ જ થઇ છે
એવું છે દિવાળી બહાર જવાનું પ્રોગ્રામ છે
એ તો હવે આ વાતાવરણ ઉપર નક્કી થાય કારણ કે આ વર્ષે હજી ચોમાસું તો ચાલુ થયુ જ છે એટલે ઘણી વખત ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ આવતો હોય છે જો વરસાદ આવતો હોય તો આપને બહાર ફરવા જવાનું ગમે નહી એટલા માટે ત્યારે કેવી પરિસ્થિતિ છે એઈ પ્રમાણે બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવશું
તો તો તે પેલા જન્માષ્ટમીની પણ બાળકોને રજા આવશે ને
ઈ પાંચ દિવસની રજા આવતી હોય છે એ પાંચ દિવસમાં તો શું હોય સાતમ આટમ હોય એટલે આપણે અહિયાં શહેર માંથી છોકરાઓને લઈ અને મેં ગામડે પણ જતા હોય છે સાતમ આઠમ નો તહેવાર તો ગામડે કરવાની મજા જ કઈક અલગ હોય છે ત્યારે અમને ફરવા જવાનો કોઈ વિચાર આવતો જ નથી કારણ કે ત્યારે અમે બધા સગા વાળાઓ ભેગા થઈ અને બહુ મજા મસ્તી કરતા હોય છે અને કાનોડા ન જન્મ ઉત્સવ પણ મનાવતા હોય છે
હા બાળકો ને મેળા માં ફરવા પણ લઇ જતા હશો ને
હા મેળામાં એક દિવસનો પ્રોગ્રામ તો ગોઠવવાનો જ હોય છે
હા બાળક ને અહિયાંથી રમકડા મોજ મસ્તી થોડી અને જે રાઈડ હોય છે એમાં બેસી અને મોજ મસ્તી પણ લઈ શકે છે
હા તે તો ચાલુ જ હોય છે એને રેસ્કો ગ્રાઉન્ડમાં જે ફજત હોય તેમાં બેસવું હોય બ્રેક ડન્સ હોય એમાં બેસવું હોય કોઈ જમ્પિંગ હોય તો નાના બાળકો જમ્પિંગમાં બેસતા હોય છે અને ઘણા બધા સ્ટોલ પણ હોય છે રમકડાના ત્યાંથી કઈક કઈક વસ્તુઓ પણ ખરીદતા હોય છે અને જ્યાં નવા ખરીદી તો પણ બાળકો જીત કરી અને લેવડાવતા જ હોય છે આપણી પાસે
તો બાળકો ને મજા જ આવી જતી હશે ને
ઈ તેની રાહત જોઈને બેઠા હોય છે કે ક્યારે મેળો ચાલુ થાય અને આપડે મેળામાં જાય કે મમ્મી ચાલો આપણે મેળામાં જાવું છે
હા ત્યારે આપને પણ એમ થાય કે આપણે નાના હોત તો આપડે પણ હજી આવી જ રીતના મસ્ત મોજ કરતા હોત પણ અત્યારે હવે આપડે મોટા થઈ ગયા છીએ એવી નાના હોય ત્યારે હજી મસ્તી કરી લખતા હોય એ પણ કરી શકતા નથી
હા આપડા સમયમાં તો જો કે આ આટલું બધું હતું જ નહી અત્યારે આ બધું વધારે થઈ ગયું છે આપણા બાળકો માટે બાકી આપડ બાળકો જયારે ત્યારે તો મેળામાં શું મમ્મી પપ્પા ફ્રી હોય તો આપને લઈ જાય નહીતર જો ખેતરે કામ હોય તો એ વાળીયા આવી ગયા હોય તો આપડે કઈ જવાનું થાય નહી અને ત્યારે કઈ એટલા વાહન નહોતા કે તમને લઈને શેમાં જાવ વરસાદ આવતા હોય એના કરતા તો ઘરે ફૈબા આવે કે ફૈબા ના છોકરાઓ ભેગા સાથે હોય તો આપણેે બધા હળી મળીને ત્યાં રતા હોય છે અને મોજ મજા કરતા હોય છે.